કેમ છો? બસ હું એકદમ મજામાં તમે જણાવો. તમે કેમ છો?
હું પણ મજામાં છું. તમારે ઘરે બધું સરસ છે?
છે બસ અત્યારે આ સમાચાર પત્ર વાંચી રહી હતી અને એમાં જે પૂરતિ આવે ને એમાં મેં વાંચ્યું કે જોઓ ને આપણા ગુજરાતનું જે કલ્ચર છે, ગુજરાતનું જે બ ખાન પીણ છે, અહીંયાના જે બધા પર્યટન સ્થળો છે, કેટલાય પ્રચલિત છે. દેશ વિદેશોમાંથી લોકો ગુજરાતનું કલ્ચરને જાણવા એને સમજવા અને કરવા માટે ઘણા પ્રવાસીઓ આવે છે, તો વિચાર્યું કે આ જે ગુજરાતના કલ્ચર વિશે તે થોડી ઘણી ચર્ચા કરું તમારી સાથે અમુક પર્યટન સ્થળ જે મને ના ખબર હોય એના વિશે તમે મને જણાવો અને અમુક વિશે હું તમને જણાવું. શું કહેવું તમારું આ વિષય પર?
હા, હા, કેમ નહી, જો ગુજરાત તેની સમૃદ્ધ સંસ્કૃતિ અને પરંપરા અને વારસા માટે સમગ્ર વિશ્વભરમાં પ્રસિદ્ધ છે. ગુજરાતની સંસ્કૃતિમાં વિવિધતા, સાદગી, મહેમાન ગતિ, અને રંગીન જીવનશૈલી ન સુંદર પ્રતિબિંબ જોવા મળે છે. અહીંના લોકો પોતાની પરંપરાઓ અને રિવાજ ન ખૂબ જ માન આપે છે.
સાચી વાત કહી તમે અને ગુજરાતના એ લોકો એમના વિશે તો વાતચ સી કરવી એમ કહેવાય છે કે ગુજરાત ના લોકો એટલા મીઠા અને મધુર સ્વ સ્વભાવના હોય છે. એ બધા સાથે બધા જ પ્રાંત તો ના લોકો સાથે હળી મળીને રહેવાનું પસંદ કરે છે. અને બધા સાથે ભળી જાય છે અને અહિયાં તેમ કહેવાય છે કે જેટલું મીઠું ગુજરાતીઓ થાય છે એનાથી વધારે મીઠા અહીં ના લોકો હોય છે.
એ વાત તો તમે સાચી કહે ગુજરાતમાં અનેક તહેવારો ખુબ જ ઉત્સાહ અને આનંદ થી ઉજવવામાં આવે છે, ખાસ કરીને નવરાત્રી, ઉત્તરાયણ, દિવાળી અને જન્માષ્ મી જેવા તહેવારો રાજ્યની સંસ્કૃતિ ઓળખે છે આ નવરાત્રી દરમિયાન રમતા ગરબા અને દાંડિયા વિશ્વભરમાં પ્રસિદ્ધ છે. લોકો પરંપરાગત વસ્ત્રો પહેરીને ઉત્ સાહ પૂર્વક આ તહેવાર ઉજવે છે.
સાચી વાત છે. અને ગુજરાતના પર્યટન સ્થળ પણ એટલા જ વિશ્વ પ્રખ્યાત છે દર વર્ષે વેકેશન ના સમયમાં વિશ્વભરના ઘણા પ્રવાસીઓ કે ભારતના ઘણા પ્રવાસીઓ ગુજરાત ફર્ વા માટે અહીં આવે છે એમના પરિવાર સાથે અહિયાંના ઘ ઘણા પર્યટન સ્થળોની મુલાકાત લે છે. અને એમાં પણ સ્ટેચ્યુ ઓફ યુનિટી જે વિશ્વનો સૌથી મોટો સ્ટેચ્યુ છે એ પણ તો ગુજરાતમાં આવેલો. છે.
હા એ વાત તો તમે સાચી કહી. ગુજરાતની લોકલ લોકલકાઓ અને લોકસંગીત પણ ખૂબ જ સમૃદ્ધ છે. ગરબા, રાસ, ભવાઈ અને લોકગીતો ગુજરાતની સંસ્કૃતિ ધરોહર છે. રાજ્યમાં અનેક ઐતિહાસિક સ્થળો અને ધાર્મિક સ્થળો આવેલા છે જે તેની પ્રાચીન સંસ્કૃતિની સાક્ષી આપે છે.
અહીંયાની પ્રાચીન પરંપરાઓ, ભાષાઓ કલાઓ ને આવનારી પેઢીઓ જીવન રાખે અને જતન કરે એ ખૂબ જ જરૂરી છે. ભાષા અને સાહિત્ય નું જતન એ તો આપણે કરવું જ જોઈએ. કારણ કે એ આપણે ગુજરાતી ભાષા કેમ એ આપણી ઓળખ તેને બચાવવા માટે આપણે દૈનિક વ્યવહાર શિક્ષણ અને ધર્મ શુદ્ધ ગુજરાતી ભાષાનો ઉપયોગ પણ કરીએ. ગુજરાતની સાહિત્ય એટલે કે નવલકથા અહીંયાની કવિતા, અહીંયા નું નાટક, એ બધું કેટલું પ્રચલિત છે અહિયાયાની હસ્તકળા, એટલે કે પાટણના પટોળા થી લઈને કચ્છમી બાંધણી અને ભરતકામ જેવી હસ્તકળાઓ તો ખૂબ જ પ્રચલિત છે. આ કલાકારો જે આવી રીતે બધા બનાવે છે, એમની કળાઓને માન આપીને એને વધારવું જોઈએ, અહિયાંના લોક નૃત્ય અને તહેવારો, એ તો ખૂબ જ વધારે પ્રચલિત છે, આખી દુનિયામાં એનું સ્થાન પણ મળ્યું છે. અહીંયાના ઐતિહાસિક સ્મારકો, જેમ કે રાણીની વાવ જે પાટણમાં આવેલી છે, અને ચાંપાને જેને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજની સ્થળ પણ કહે છે, તેની મુલાકાત લેવા પણ ઘણા લોકો અહીં આવે છે.
હા, એ વાત તો તમે સાચી કહી, ગુજરાત ગુજરાતી ભોજન પણ આખા વિશ્વભરમાં કેટલું અ ફેમસ છે, ગુજરાતી ભોજન પણ તેની સંસ્કૃતિઓનો મહત્વપૂર્ણ ભાગ લે છે. જેમકે ઢોકળા, ખાંડવી, થેપલા, હાંડવો, ફાફડા અને જલેબી જેવી વાનગીઓ ખૂબ જ લોકપ્રિય છે, ગુજરાતીઓ તેમની મીઠી ભાષા અને મહેમાન ગતિ માટે પણ જાણવામાં આવે છે.
સાચી વાત કરી તમે, અહિયાયાની મહેમાન ગતિ તો ખૂબ જ પ્રચલિત છે, કોઈ પણ પ્રવાસીઓ કે કોઈ પણ બહાર નુ વ્યક્તિ આવી, અને ગુજરાતના રંગમાં ના રંગાય એવું તો બને જ નહીં, અહિયાયાનો કચ્છ ન રણોત્સવ પણ એટલો જ ચ્છ નુ સફેદ રણ જે દુનિયામાં બીજે ક્યાંય જોવા નથી મળે, તે અહં જોવા મળે છે, બીજી વસ્તુની વાત કરો તો જેમ કે મે પહેલા જ ક સ્ટેચ્યુ ઓફ યુનિટી, જે છસો ને છત્રીસ ફૂટ એટલ મોટું સ્ટેચ્યુ નર્મદા નદી ના કિનારે બનાવવામાં આવેલું છે, ત્યાં આજે વિદેશના પ્રવાસીઓ પણ તેની મુલાકાત લેવા માટે આવતા હોય છે, તે એક ભારતનું ગૌરવ પણ કહેવાય, બીજું દુનિયાનું સૌથી મોટું સ્ટેડિયમ, એટલે કે મોટેરા સ્ટેડિયમ એ પણ તો આપણા ગુજરાતમાં આવેલું છે. હા
એ વાત તો તમે સાચ્ચી ઓનોરેબલ પ્રાય મિનસ્ટર છે, નરેન્દ્ર મોદી એ પણ ગુજરાત ના તો છે, અહીંયા પણ આપણા માટે કેટલા ગર્વની વાત છે.
સાચી વાત કરી તમે, સાથે-સાથે ભારતને આઝાદ કરવા માટે ગાંધીજી એ, જે સૌથી વધારે ફાળો આપ્યો હતો એવો પણ તો અહી ગુજરાતના પોરબંદર શહેરના જ તો હતા, સાથે-સાથે વાત કરીએ તો, અહીંયા કેટ ટલાય મહાન કવિઓ અનેં લેખકો થઈ રહ્યા, જમ ધવરચંદ્ર મેઘાણી, નરસિંહ મહેતા, એ બધાની કવિતાઓ એ ગુજરાતના કલ્ચરમાં જાણે રસ ઘોડી દીધો છે, નરસિંહ મહેતા ના પ્રભાત તો ઘરે ઘરે રોજ સવારે વગાડવામાં આવે છે, ધવેલચંદ્ર મેઘાણીની કવિતાઓ અને એમની વાર્તાઓ તો બાળકોના પુસ્તકોમાં પણ ભણવામાં આવે છે, સાથે સાથે અહીયાંયા ધાર્મિક સ્થળોનું પણ એટલું જ મહત્વ છે, પછી એ ભલે દ્વાર હોય, સોમનાથ હોય કે પછી અંબાજી હોય, કે બીજા નાના મોટા એવા ધાર્મિક સ્થળો હોય કે પછી ડુંગરો, એ પણ તો અહિયાં એ પ્રાકૃતિક જે વારસો છે ગુજરાતનો એમાં રંગ ગોડે છે.
હા, આ વાતે તમે સાચી કહી. ગુજરાતે દેશને ઘણા મહાન વ્યક્તિઓ આપ્યા છે. જેમાં મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલ નો સમાવેશ થાય છે. તેમના વિચારો અને યોગદાન થી ગુજરાતની સંસ્કૃતિ વધુ ગૌરવશાળી બને છે.
સાચી વાત કહી તમે સા સાથે સાથે ગુજરાતનું કલ્ચર અહીંના રાસ ગરબા તો વિશ્વભરમાં પ્રખ્યાત છે. સાથે સાથે ગુજરાતની કેરી પછી એ ચાહે ગીર ગીરની કેરી હોય કે પછી આ બાજુ દક્ષિણ ગુજરાત હોય એ પણ તો વિશ્વભરમાં ખુબ જ પ્રખ્યાત છે. ગુજરાતી ભોજન થી લઈને ગુજરાતી અ પોશાક એ પણ ખૂબ જ પ્રચલિત છે. અહિયાંની ચણિયા જોડી પણ અમુક વાર તો બહારના દેશોના લોકો એટલે કે પર્યટન ઉ જે વિદેશીઓ આવે છે એમને પણ પહેરવું ખુબ જ ગમે છે.
હા, એ વાત તો તમે સાચી કહી. ગુજરાતના લોકો પોતાની ભાષા, સંસ્કાર અને પરંપરાઓ પર ગર્વ અનુભવે છે. રાજ્ય એ દેશને અનેક મહાન વ્યક્તિએ વ્યક્તિઓ આપ્યા છે. જેમ કે આપણે મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ, મોરારજી દેસાઈ તેમ તેમના યોગદાન થી ગુજરાતનું નામ સમગ્ર વિશ્વમાં ગૌરવ પૂર્વક લેવામાં આવે છે અને ગુજરાતના ઐતિહાસિક અને ધાર્મિક સ્થળો પણ અ તેની સંસ્કૃતિ સમૃદ્ધ બનાવે છે. જેમ કે સોમનાથ મંદિર, દ્વારકા મંદિર અને સ્ટેચ્યુ ઓફ યુનિટી જેવા સ્થળો લાખો પ્રવાસીઓને આકર્ષણ કરે છે.
સાચી વાત છે અને અહીંયા ખાલી સંસ્કૃતિ અને કલ્ચરની સાથે સાથે બિઝનેસ હબ પણ કહેવાય ગુજરાતને. ગુજરાતના લોકોના રગે રગમાં ધંધો એટલે કે બિઝનેસ વસેલો છે. ગુજરાતનો સુરત શહેર જે ડાયમંડ સિટી તરીકે ઓળખાય છે. એણે આખા અ વિશ્વભરમાં સૌથી વધારે બ બિઝનેસ માટે જાણીતું સ્થળ કહેવાય છે. ગુજરાતના કલ્ચરની વાત કરતા કરતાં મને તમારી સાથે ગુજરાત વિશે ઘણું જાણવા મળ્યું. અમુક જે કલ્ચર અમુક કળાઓ અમુક જે ગુજરાતનીના લોકોના જે પોશાકો છે, એમનું ભોજન છે એ બધા વિશે ખૂબ જ માહિતી મળી ચાલો ત્યારે તમારો ખૂબ ખૂબ આભાર. આપણે ગુજરાતના કલ્ચરને આગળ વધારીએ અને એને માન સન્માન સાથે એનું જતન કરીએ. એ જ પ્રયાસ કરશું જય શ્રી કૃષ્ણ.
જય શ્રી કૃષ્ણ.